હા મારો અવાજ સંભળાય છે તમને
હા સંપાય છે
હા નમસ્કાર
નમસ્કાર
હા કેમ છો તમે
બસ મજામાં
હા તો આજે આપણે જે છે એ રમતગમતનું મહત્વ આપણા જીવનમાં કેવી રીતે તે હોય એમના ટોપિક ઉપર એ વિષય ઉપર થોડી ચર્ચા કરીએ
હા
તો આ જે વિષય જે છે એ ખૂબ જ સરસ વિષય છે કે રમત ગમત જે છે ને એ આપણા જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે તે માત્ર મનોરંજન જ નથી આપતું પરંતુ શારીરિક હોય માનસિક હોય કે સામાજિક વિકાસ માટે એ ખૂબ જ જરૂરી બને છે એમ
હા એ તમા મારી સાચી વાત છે આજના સમયમાં લોકો અભ્યાસને અને નોકરી નોકરીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે રમત ગમત ની સાચી વસ્તુ ભૂલી ગયા છે પરંતુ તંદુરસ્ત રહેવા માટે રમત ગમત ખૂબ જ જરુરી વસ્તુ-
હા. તમારી વાત એકદમ સાચી છે રમતગમત જે છે તંદુરસ્તી રહેવા માટે ખૂબ જ જરૂરી હોય છે એમ અને આમ જોવા જઈએ તો જે છે ને અભ્યાસ કે નોકરી એમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે. કે રમત માટે એ સમય જ નથી કાઢી શકતા. પરંતુ તંદુરસ્ત રહેવા માટે જે છે રમત ગમત એ ખૂબ જ જરૂરી હોય છે.
હા એ તો તમે સાચી વાત કહી હતી. અ સ્વસ્થ શરીર જ એ સ્વસ્થ મન સ્વસ્થ મનમાં વસે છે. રમત ગમત આપણને સ્વસ્થ રાખે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને રમત ગમતથી શરીર પણ મજબૂત બનતું હોય છે. રોગ પ્રતિકારક શક્તિ પણ આપડી વધતી હોય છે. અને શરીરમાં જે છે ચપડતા આવતી હોય છે નિયમિત રમત રમત રમવાથી સ્થૂળતા છે, ડાયાબિટીસ છે, હૃદયરોગ એવા ઘણા બધા રોગો જે જોખમ ભર્યા હોય છે. એમનું જોખમ જે છે એ ઘટી જતું હોય છે.
હા માત્ર શરીરને જ નહીં પણ રમત ગમત મનને પણ તાજગી આપે છે. આખો દિવસ કામ કે અભ્યાસ કર્યા પછી થોડી વાર રમત ગમત કરી અને આપણો જે આખા દિવસ નો તણાવ હોય છે. તે દૂર કરી શકાય છે.
હા. તમારી વાત એકદમ સાચી છે કે આપણે આખો દિવસ કામે ગયા હોય તો આપણે સાંજે થોડી વાર જો રમતગમત રમતા હોઈએ એ પછી આપણે ગ્રાઉન્ડમાં જઈને રમતા હોય કે પછી ઘરે બેસીને રમતા હોય તો એ ખૂબ જ જરૂરી બની જાય છે અને આપણા આખા દિવસનો જે થાક હોય છે. ઉતરી જતો હોય છે.
હા એ સાચી વાત છે રમત ગમત આપણને શિસ્ત શીખવે છે. દરેક રમતના પોતાના નિયમો અલગ અલગ હોય છે. અને નિયમોનું પાલન કરવાથી જીવનમાં પણ શિસ્તતા આવે છે.
હા. તમારી વાત એકદમ સાચી કેમકે રમત જે છે ને એ આપણને ટીમવર્કનું મહત્ત્વ તત્વ પણ શીખવે છે. કેમકે રમતમાં જે છે બધા લોકો જે છે ભેગા મળીને જ રમતા હોય. તો એમાં ટીમમાં કેવી રીતે કામ કરવું કેવી રીતે પછી એમાં જે ઝઘડો થયો હોય તો એને કેવી રીતે સોલ્વ કરવો. પછી કોઈને બાંધતાંબધી ના કરવી ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે ટીમવર્કમાં જે છે મદદરૂપ થતી હોય અને એમાં જોઈએ તો આપણે ક્રિકેટ જેવી રમત છે ફૂટબોલ કબડ્ડી હોકી જેવી રમતોમાં જે છે બધા ખેલાડીઓ હોય એ સાથે મળીને કામ કરતા હોય છે.
તમારી વાત બિલકુલ સાચી છે. અને તેનાથી નેતૃત્વ કરવાની ક્ષમતા પણ વિકસે છે. એક સારો કેપ્ટન પોતાની ટીમને પ્રોત્સાહિત કરે છે. અને યોગ્ય નિર્ણય લે છે.
હા તમારી વાત એકદમ સાચી અને આમ જોવા જઈએ તો રમત ગમત જે છે એમાં જીત અને હાર બંને સ્ કરવાનું આપણને શીખવે છે. કેમ કે દરેક વખતે એવું નથી હોતું, કે આપણે જીતીએ જ પણ. ક્યારેક તો એવું બની શકે કે, આપણે હાર્યા પણ હોઈએ, તો આપણે જીત્યા હોય, ત્યારે આપણે ખૃષીનો જે આનંદ મનાવતા હોઈએ છીએ. પણ એ તો જ્યારે હાર્યા હોય, ત્યારે આપણે ઉદાસ થઈને ના બેસવું જોઈએ. અને ફરીને, ફરી આપણે પ્રયાસ કરવું. પડે કે, તો આપણે ફરીથી જીતી શકીએ એમ.
હા, આ તમે બિલકુલ, સાચી વાત કીધી હતી, કે જીત અને હાર. એ ઉપયોગી વસ્તુ બની જાય છે, આપણા જીવન માટે કે મુશ્કેલી આવે, ત્યારે હિંમત ન હારવી, એ રમત. રમત આપણને શીખવે છે.
હા. અને આ ગુણ જે છે ને, એ જીવનમાં આપણને તમે જેમ કીધું, એમ ખૂબ જ ઉપયોગી બને છે. અને ભારતની એવી ઘણી લોકપ્રિય રમતો છે. એ રમતો ના નામ મને જણાવશો તમે?
હા, ભારતની ઘણી બધી આમ જોવા જઈએ તો રમતો છે, પણ આપણે ટીમ, વાઈઝ જોવા જઈએ, તો જેવી કે ક્રિકેટ કબડ્ડી. હોકી, બેડમિંન્ટન, કુસ્તી, ચેસ. ટેનિસ. એવી ઘણી બધી રમતો છે, જે આપણા ભારત દેશમાં રમાય છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. અને આમ જોવા જઈએ, તો ઓલમ્પિક છે. ને એશિયન ગેમ્સ છે, કોમનવેલ્થ છે. એવી જેવી રાષ્ટ્રીય આ સ્પર્ધાઓમાં, જ્યારે ભારતીય ખેલાડી. મેડલ જીતે, ત્યારે દેશનું ગૌરવ જે છે, એ ખૂબ જ. વધી જતું હોય છે, એ
હા, એ સાચી વાત છે. આમ જોવા જઈએ તો, રમત ગમતમાં સૌથી વધારે ભારત દેશમાં રમત તેવી રમત જેવી કે, ક્રિકેટ. એ આપણા ભારત દેશની સૌથી વધુ લોકપ્રિય રમત છે. પરંતુ હવે, અન્ય રમતો પણ ભારતીય ખેલાડીઓ. વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહ્યા છીએ.
હા, એ વાત તમારી એકદમ સાચી છે. અને આમ જોવા જઈએ તો, આપણે શાળાઓમાં પણ રમત ગમતને મહત્વ આપવું જોઈએ. માત્ર પુસ્તકી જ્ઞાન જ પૂરતું નથી હોતું, વિદ્યાર્થીઓના સર્વાંગી વી વિકાસ માટે રમતગમત જે છે, એ ખૂબ જ જરૂરી હોય છે, કેમ કે જો આપણે રમત ગમત રમતા હોય, તો આપણું મગજ જે છે. એક્ટિવ રહેતું હોય કે, જેના કારણે જે છે, આપણી યાદશક્તિમાં પણ વધારો થતો. તો હોય છે, પછી આપણે જો ઘણી વાર વધારે ગુસ્સો આવી જતો હોય તો, એ પણ શાંત થઈ જતો હોય છે. ઘણી વાર આપણા લોકો ડિપ્રેશનમાં જતા હોય, રહ્યા હોય, તો એમાં પણ ઘણો ફાયદો થતો. હોય છે, તો ઘણી બધી રીતે જે છે, રમત-ગમત ઉપયોગી બનતી હોય છે.
હા, એ તમારી વાત સાચી છે. અને આમ જોવા જઈએ, તો રમત-ગમત બાબતે માતા- પિતાઓ એ પણ બાળકોને માત્ર અભ્યાસ માટે દબાણ. ન કરવું જોઈએ, પણ રમત-ગમત માટે પણ થોડો સમય. આપવો જોઈએ.
હા અને આજકાલ આપણે જોઈએ છીએ કે મોબાઈલ અને વિડીયો ગેમ્સ ને કારણે જે છે બાળકો બહાર રમવાનું ઓછી કરી રહ્યા છે અને આ જોઈએ તો એ ખૂબ જ એક ચિંતાનો વિષય છે કેમ કે જો બાળકો જે છે આખો દિવસ લેપટોપ હોય કે પછી ફોન હોય એમની સામે બેસીને જો વિડીયો ગેમ્સને એવું રમ્યા કરશે તો એ તેમની આંખોમાં પણ અસર થશે અને એમને શરીરમાં પણ ઘણી તંદુરસ્ત રહેવા જેવું આપણે બહાર મેદાનમાં રમીને તંદુરસ્ત શરીર બને છે કે કેમ કે એમે બહાર રમતા હોય તે આપણે દોડતા હોય કૂદતા હોય ઘણી બધી એવી બધી એક્ટિવિટીઝ આપણે કરતા હોય અને જ્યારે આપણે મોબાઈલ ફોનમાં ને એમાં રમતા હોય ત્યારે આપણે ફક્ત તો બેઠી જ રહેતા હોય તો એ પણ ઘણું નુકસાન બનતું હોય છે
હા એ તમારી સાચી વાત છે બહાર ના જે બાહ્ય રમતો જે રમવાથી આપણી જે શરીરની તંદુરસ્તી વધે છે તે મોબાઈલમાં રમવાથી નથી મળતી અને બહારે બહારી ગેમ જેવી કે આપણે ક્રિકેટ કે એવી બધી અન્ય પ્રવૃતિથી આપડણે જે રમત ગમત રમીએ છીએ તેનાથી આપણને નવા મિત્રો મળે છે અને આત્મવિશ્વાસ વધે છે
હા તમારી વાત એકદમ સાચી અને રમતગમત જે છે વ્યક્તિમાં સમયનું પાલન કેવી રીતે કરવું મહેનત કરવી શિસ્ત કેવી રીતે રાખવું ધીરજ કેવી રીતે રાખવું આત્મવિશ્વાસ જેવા ઘણા બધા ગુણો જે છે એક વ્યક્તિમાં વિકસતા હોય છે અને યુવાનો જે છે ને રમતગમતમાં રસ લેશે તો જ તે નશા જેવી ખરાબ આદતોથી પણ દૂર રહેશે તો એમને જે છે આખો દિવસ જે છે એમનો થાક હોય એ જો થોડી વાર રમતગમતથી પસાર કરતા હોય તો એમને ઉતરી જતો હોય છે એના કારણે એને નસો કરવાની પણ ઈચ્છા નથી થતી એમ
હા એ તમારી વાત સાચી છે ચાલો આપણે આજે એક સંકલ્પ કરીએ એ દરરોજ થોડો સમય આપણે રમત ગમત માટે કાઢીશું અને અન્ય લોકોને પણ રમત ગમત માટે મહત્વનું મહત્વ એનું સમજાવશું
હા તમારી વાત એકદમ સાચી છે કે આપણે રોજે થોડો સમય જે છે રમતગમત માટે કાઢવો જોઈએ એ પછી એવું નથી કે બહારની ગમે તે રમત હોય આપડ થોડી વાર ગમે તે રમત રમતા હોય તો પણ આપડો મગજ જે છે એ ફ્રેશ થઈ જતો હોય છે તો હું તમને અંતમાં એટલું જ કેવા માંગીશ કે રમત ગમત જે છે એ માત્ર માત્ર મનોરંજન નથી પરંતુ સ્વસ્થ અને સફળ જીવનનો એ ખૂબ જ મજબૂત આધાર તરીકે માનવામાં આવે છે તો આજે આપણે ખુબ સરસ એવી રમત ગમત વિષય ઉપર વાત કરી તો આપણે ફરી મળીશું કોઈ નવા જ ટોપિક સાથે તમારો ખૂબ ખૂબ આભાર